હલો મારી અવાજ આવે છે તમને
હા તમારી અવાજ આવે છે કેવા છો
મજામાં છો તમે
આજે આપડે કયા ટોપિક પર વાત કરીએ.
સમયનો સદઉપયોગ
તો મને લાગે છે ને કે આજના સમયનો સદ ઉપયોગ ના ટોપિક વિશે વાત કરવી ને એ તો ખુબ જરૂરી વાત થઈ ગઈ છે. આપણે જોઈએ છે તો આજે લોકો એ કેવી રીતે એટલે કે પોતાનો સમયનો બગાડ કરી રહ્યા છે પોતાના સમયનો બગાડ કરવા માટે આજ છે ને ખુબ ઘણા બધા સાધનો આવી ગયા છે જેમ કે પહેલી રીઝલ્ટ પહેલા આવેલું જેમાં લોકો પોતાના ટાઈમપાસ તો કરતા પરંતુ એ મા ટાઈમપાસ થશે તો ટાઈમપાસ કરી કરીને આજે તેમના હાથમાં એક ટીવી આપી દીધી ટેલિવિઝન આવી ગયુ જે આખો દિવસ લઈને કરે છે અને એમાં જ જોયા કરે છે તેમાં જ જોયા કરે છે એટલે આ લોક છે ને સમય લોકો કહે છે કે હું ટાઈમ પાસ કરું છે પણ મને એવું લાગે છે કે ટાઈમને પાસ જ કેમ કરું કારણ કે એટલો તો ઘણો ઓછો તો સમય છે આપણી પાસે એનો હમેશા સદઉપયોગ કરવો જોઈએ ટાઈમપાસ શું કરવી એમાં તો તમે એના વિશે શું કહો છો.
હા તમે જે વાત કરીને એ ખુબજ સારી વાત કરી કે સમય ટાઈમ પાસ લોકો આજના સમય એમાં એટલા ફ્રી થઈ ગયા છે ને કે લોકો ટાઈમ પાાસ કરી રહ્યા છે. ટાઈમપાસ નો કહેવાય એ તો છે ને એક સમય નો બગાડ કહેવાય પરંતુ આ વસ્તુ લોકો સમજતા નથી અને એના લીધે ઘણી બધી પછી આગળ જતા એ લોકોએ સામનો સમસ્યાનોો સામનો કરવો પડે છે છે, પણ એ વસ્તુ એ લોકોએ સમજવું જોઈએ વિદ્યાર્થીઓ એ પણ આ વસ્તુનો અ અનુ આ વસ્તુને સમજવી જરૂરી છે કે જીવનમાં સફળતા અને પ્રગ પ્રગતિની સૌથી મોટી ચાવીસ સમય ન સદુપયોગ છે જે વ્યક્તિ સમયની કિંમત સમજે છે અને દરેક પળનો યોગ્ય ઉપયોગ કરે છે, તે જીવનમાં ક્યારેય પાછળ પડતો નથી વીતી ગયેલો સમય પાછો આવતો નથી અને સમય સમયનો શ્રેષ્ઠ અને અસરપા કારક રીતે ઉપયોગ કરવો એ દરેક વિદ્યાર્થીઓની ફરજ ગણવામાં આવે છે અને તે સમજવા માટે એ બધું જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણે સમયનો સદુપયોગ કેવી રીતે કરી શકીએ. આપણે મો બાઈલનો ઓછો ઉપયોગ કરવો. એવું બધું ઘણી બધી એવી રીતે આપને એનો સમયનો સદુપયોગ કેવી રીતે કરાય એના વિશે જાણી અને સમજી શકીએ છે. સમય અઅ સમયનો સદઉપયોગ ઉપયોગ એ જીવનની એક અદભુત કળા છે અને એ જે વ્ય એ વ્યક્તિ આ કળા શીખી જાય છે તેને સફળતા મેળવતા કોઈ રોકી શકતો નથી. આ સંસારમાં સમય જ માત્ર એક એવી સંપત્તિ છે જે દરેક મનુષ્યને એક સરખી માત્રામાં મળ ડે છે. કે ગરીબ. પરંતુ માણસની ઓળખ એ વાતથીન થાય છે એ વાતથી થાય છે કે તે આન આ અમૂલ્ય સંપત્તિ નો ઉપયોગ કેવી રીતે કરે. પૈસા ખોવાઈ જાય તો ફરી કમાવી શક કાય છે પણ વીતી ગયેલા એક સેકન પણ દુનિયાની બધી સંપત્તિ ખર્ચવા છતાં પાછી મળી શકતી નથી. કારણ કે કેહવાય છે ને સમય કોઈની રાહ નથી જોતો. ઘણા લોકો હંમેશા એવી ફરિયાદ કરતા હોય છે કે તેમની પાસે સ મય નથી પણ સાચું જો પા પણ સાચું જોતા સમસ્યા સમયની અછતની નથી, પરંતુ સમયના ખોટા સંચાલનની છે, સવાર થી સાજ સુધી આપણે ક્યાં અને કેટલો સમય બગાડીએ છીએ. તેનો કોઈ આત્મ નિરીક્ષણ કરવામાં આવે જ જો તેનું આત્મ નિરીક્ષણ કરવામાં આવે તો સમજાશે કે, આળસ અને બિનજરૂરી બાબતો પાછળ આપણો ઘણો ખરો સમય વીતી અને વેડફાઈ જાય છે, આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા, મોબાઈલસ ગેમ્સ અને ટીવી જેવા અ અનેક આકર્ષકો આપણને આપણા મુખ્ય લક્ષ્ક પર અડ ભટ્ટ પરથી ભટકાવી દે છે, તેથી સજાગ રહીને આ બધા થી અંતર રાખવું ખૂબ જ જરૂરી છે, સાચો સમય પાલક એ એજ છે કે જે પોતાના આખા દિવસ નો આયોજન અગાઉથી રાખે અને તે અને કયું કામ કેટલું મહત્વનું છે તે સમજીને તેના ઉપર પેહેલેથી પૂરું કામ કરે, વે વેહેલી સવારે ઉઠવાથી ઉ લાંબો દિ દિવસ લાંબો અને ઊર્જા અસભર બને છે જેથી સવારના શાંત વાતારમવારણમાં અઘરા અને મહત્વનાં કામો ખૂબ જ ઝડપી અને સારી રીતે પતી જાય છે, જીવનમાં દરેક ક્ષ્ણેમ સક્રિય રેહેવો આળસ નો ત્યાગ કરવો અને આજનું કામ આજે જ પૂરું કરવાની ટેવ પાડવી એ સમયનો સાચો આદર અપાવે આદર છે જે લોકો સમયને માન આપે છે, સગભવિષ્યમાં સમય એમને માન અપાવે છે, અને એમ તેમનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે અને એ એજ રીતે વિદ્યાર્થીઓના જીવનમાં પણ તેઓ અ અત્યારે જો કણ અત્યારે એ લોકોને મેહેનત કરવાનો સમયે જ તો એ મદ મેહેનત કરીને પોતાનું ભવિષ અ પોતાનું કેરિયર હાલમાં અત્યારે બનાવી દે તો પછી ભવિષ્યમાં તેઓને કોઈ પ્રકારની તકલીફ પડતી નથી પરંતુ અત્યારે સોશિયલ મીડિયા જ તેવા અણ સોશિયલ મીડિયા નો પયોગ અથવા તો આવું બધુંસ સમય વેડફી નાખશે, આવી બધી રીતે તો પછી ભવિષ્યમાં તેઓએ મજૂરી કરીને જીવન વિતાવું પડશે, અને તે જીવન ખુબ જ અઘરું ગણવામાં આવે છે, અને તેથી જ તો અત્યારે આપણે સમયને માન આપ ઇશું તો જ ભવિષ્યમાં આપણને સમય માન આપશે તમારે શું કેહેવું છે, આ વિષય પર?
હ એ તો વાત તમારી બરાબર છે, કે સમયનો કેવી રીતે સદપયોગ કરો કે તમે કોઈ નિ રાહ નથી જોતો. બહેન તમે જે વાત કહીને કે સમયે એ તે કોઈને લાગ તમારી વાત એકદમ બરાબર કેમ આપણ જોઈએ છે, તો આપણે કેટલી બધી એમ કહાવતો પણ છે, કે સમય સમય ની વાત છે. સમય. કેમ એટલે સમય એક એવો છે, ને કે જો વ્યક્તિ તેમા કર્મો કરવા જાય અને પોતાના સમય નો જો બગાડ નહિ કરતો હોઅ અને એક સમય જો પોતાના કર્મ કરે તો તે વ્યક્તિ ખૂબ આગળ નીકળી શકે છે, અવે ખૂબ આગળ જઈ શકે છે, કારણ કે સમય કરતા મોટો સમય કરતા વલાદ એ કોઈ પણ નથી. અને કોઈ પણ વ્યક્તિ થઈ બી નહી શકે સમય સમય એવી વે એવી વ એવી એટલે કે એવી પ્રધાનમક છે, કે તેની પરિભાષા છે કે સમય એ વ્યક્તિના હાથ થી જતો રહે છે, વ્યક્તિ કહે છે, કે હું કાલે કરીસ કાલે કરી પણ હું કહું છું, કાલ ક્યારે નથી આવતો જે છે તે આજ છે, અને કાલ ક્યારે પણ નથી એટલે એવી ધારણા કે જે કાલે કરીશવાડી છે. આ અને આજકાલ નું યૂથ આજ કાલના જે યુવાઓ છે. એમાં. ખૂબ જ ખરી મોટી એવી આ આવી ગઈ છે, તે છે આલસ આલસના કારણે તે લોકોમાં એક એવું એટલે કે એક એવું છે કે એક એવી ધારણા આવી ગઈ છે કે કામ નહી કરવું અને તેના કારણે કામ કરતા પણ નથી અને જેથી તેમનું ભવિષ્ય એ ખૂબ જ ખતરામાં જઈ રહ્યો છે અને તે લોકો એ પોતાના જીવનમાં કઈ નથી કરી શકતા આજકાલના જોય છે તો આપણા બાળકો એ સમયના તેના કારણે તેના કારણે છે ને તેમનું ભવિષ્ય ખુબ જ ખતરામાં જઈ રહ્યો છે અને યુવાઓલોઈ રહ્યા છે તે ફોનમાં લાગી રહેલા છે બાળકો તે પણ ફોનમાં લાગી રહેલા છે એટલા માટે હું તો એવું કઉ છું ને કે દરેક વ્યક્તિ પોતાનો સદઉપયોગ છે ને એ કરવો જોઈએ અને સમયનો સદઉપયોગ કરવો એ તો ખૂબ જરૂરી બાબત છે કારણ કે એક વખત જો સમયા ક્યારે નથી આવતું જેમ કે આપણે જોઈએ છે તો અત્યારે આપણે ભરવાની ઉંમર છે અને આજ જે સમય વધારે થઈ જાય અને જો જતો રહે તો ત્યારે આપણા મૃદધ થઈ જવા તો શું ભળવાના નહીં એટલે સમય સમય પર બધી વાતો થાય છે એટલે હું તો એવું માનું છું ને કે દરેક સમયે દરેક વ્યક્તિ ન પોતાનો છે ને સમય નો ઉપયોગ કરવો જોઈએ એક પણ એક પણ મિનટ એક પણ સેકન્ડને આમ નહી વળવું થવું જોઈએ એને લાગતું રહેવું જોઈએ કે હા હું આ કરી લે ખાવું આ કરી લે અને એવું પણ નથી કે તેને હંમેશા કામ જ કરતા રહેવું જોઈએ દરેક વ્યક્તિ કામ કરતા કરતા થાકી જાય તો ડ ફ્રેશ કરવા માટે ક્યાંક જરૂરત હોય છે તો તેટલા માટે છે ને કામના સમય પર કામ કરવું જોઈએ અને પછી જયારે એવી કોઈક મસ્તી અને મજાની વાત હોય ત્યારે તે કરવું જોઈએ એટલે જયારે મસ્તી મજા ત્યારે કામ વિશે નહી વિચારવું અને જયારે કામ કરતા હોય ત્યારે મસ્ત મજા વિશે ન વિચારવું જોઈએ મારું તો એવું માનવું છે તમાર શું કેવું
હા તમે વાત કરી ને એ તો ખૂબ જ સારી વાત કરી કે કામના સિવાય જો આપણે કઈ વધારે બીજી વસ્તુમાં ધ્યાન આપીશું તો પછી તે કામ નહી થવાનું તો તમે જે પ્રમાણે જણાવ્યું ને એ સાચી વાત છે અને સમયનો સદુપયોગ એ માત્ર સારી આદત નથી પરંતુ જીવનમાં પ્રગતિ કરવાનો એક માત્ર માર્ગ અંતમાં એટલું જ કહી શકાય છે કે સમય કોઈની રાહ નથી જોતો એ સતત વહેતો રહે છે જે વ્યક્તિ સમય ની કિંમત આજે નથી સમજતી તે ભવિષ્યમાં પછતાવો કરવો પડશે આથી આળસનોો ત્યાગ કરીને આપણી પાસે રહેલી દરેક શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ જો આપણે સમયને માન આપીશું તો જ આપણને સફળતાના શિખરે પહોંચાડીને આખી દુનિયામાં માન અપાવશે તો તમારી જોડે વાત કરીને મને આજે સમય વિશેની ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ તો પછી આપણે કોઈ આવા જ ટોપિક સાથે પાછા મળીશું આવજો
હદ ચાલો પ